હા એકદમ સારી રીતે આવી રહ્યો છે કેમ છો તમે તમારા પરિવારમાં બધા સારા છે ને?
હા એકદમ સારા છે શું કરો છો હમણાં કઈ ખેતી કે પછી શિક્ષણમાં કે શું કરી રહ્યા છો હમણાં હાલમાં?
હાલમાં તો અમે તમને ખબર જ છે કે વધારે પડતી તો અમે ખેતી જ કરીએ છીએ, જેમ કે શાકભાજી ટામેટા છે પછી રીંગણ છે મરચાં એ બધી ઘણી બધી એ પ્રકારની અમે ખેતી કરીએ છીએ, અને અમુક વાર અમને અ ફાયદો પણ થાયને નુકસાન પણ થાય, તો તમને ખબર જ છે કારણ કે વાતાવરણ પણ બધું અમુક શાકભાજી નિર્ભર હોય છે પરંતુ વાતાવરણ કોઈ વાર સાસ ના પે છે નુકસાન પણ ભોગવું પડે છે અને વાતાવરણ જો સારું રહે તો અમને સારો ઈન્કમ પ્રાપ્ત થાય છે અને ઘણી બધી અમે એ બધી જરૂરિયાત બધી સેવાઓ અમે પૂરી પાડી શકીએ છીએ. તમે શું કરો તમે પણ ખેતી કરતા છો ને. એમ તો
હા અમે પણ ખેટ જ કરએ છીએ પરંતુ અમે શું શાકભાજી ન રોપતા નથી, કારણ કે અમારે ત્યાં છે ને જે કલમ છે, તે મોટી થઈ ગઈ છે અને એટલે જે પડસો હોય છે, તેમાં શાકભાજી ઊઘી શકતી નથી ને અમારે કલમમાં શું છે, અમારે પણ ખોટ ને નફોને એવું થયા કરે છે, તો અરે કોઈ એવો વર્ષ ગયું છે તેમાં તમને નફા તમે ઈચ્છ હોય તેના કરતા ખોટ ગઈ હોય નફોની જગ્યા પર
હાલમાં તો તમને જણાવ્યું પ્રમાણે કે વાતાવરણ બરોબર ન હોવાથી અમને નુકસાન થયું હતું તે કે ગયા વર્ષમાં ત્યારે અમે મોટા પ્રમાણમાં ટામેટાની ખેતી કરી હતી ત્યારે એટલે કે વરસાદ કમ મોસમી આવી ગયું કારણ કે આ ઉનાળા પહેલાંની સમયની વાત છે જ્યારે અમે ટામેટા જં રોપેલા હતા અને પાણીની સેવા પણ ખૂબ સારી હતી, અને અમે ખૂબ સારી રીતે તમને ખાતર એટલે કે જે લાખવાનુંય અંદર બધું, પછ દવાઓ છાતેલી એ બધું બરાબર હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે આખા આખું ફસલમાં ખુબ, નુકસાન થયું હતું અને, જેના કારણે અમને ખુબ નુકસાન થયું હતું અને એ બધી શાકભાજી બધા લેતા પણ નથી વપરી કારણ કે શાકભાજી સારી જ ના પછી આપડણે આપીને શું કરીએ જેના કારણે અમને ત્યારે ખુબ લોસ ગયેલો હતો, તમારે કેવું છે તમે કયા પ્રકારની ખેતી કરો છો એમ?
અમે તો એમ તો ખેતીમાં તો કેરી લીધું લે છે તમને કીધું તેમ, અને કેરીમાં શું છે અમને કોઈ માર્ગદર્શન નહી આપ્યું હતું કે શું છે કેરીને અમે પણ અજાણ્યા હતા, પરંતુ અમને જયારે અમારા અધિકારીઓ એટલે કે જે બીજા ગામમાં રહે છે, તે સગા સંબંધીઓએ અમને જણાવ્યું. કે જે કેરી હોય છે તેના ફળનો આપણે જે પાક કરીએ તે ઘણો એવો સારો થાય છે, અને એનાથી આપણને નફો પણ વધ થાય છે, તો અમે શું કર્યું કે અમે કેરીની ખેતી કરીએ પરંતુ કેરીની ખેતીની મુખ્ય પદ્ધતિ એ હતી કે તમારે દસ દસ પંદર વર્ષ માટે પેલા તો કલમને મોટી કરવી પડશે ત્યારબાદ જ ફળ પ્રાપ્ત થશે, એટલે અમે થોડા સમય માટે કેરી મોટી કરી અને તે સમયમાં જે અમે કેરી મોટી કાઢી અને અમે જે શાકભાજી રોપટ તેનું નિવારણ કર્યું તો એ બાબત અંગે અમને ઘણા બધા પૈસાની જરૂર પડી તો અમે એ માટે બેંક માંથી લીધા. પહેલા તો અમે સગા સંબંધીઓ પરથી માંગ્યા, અને પછી ઘણા બધા સગા સંબંધીઓ પરથી માંગ્યા અને જયારે જેટલા પૈસા પણ તેના કરતા પણ, વધારે પૈસાની જરૂર પડી ત્યારે અમે બેંકને સહાય લીધું બેંક માંથી પણ અમે લોન લીધી અને અમે હાલમાં ખેતી કરીએ, અને જે દેવું હતું તે ચૂકવાઈ ગયું. અને અમને સારી, બલો પાક થયો છે અને નફો પણ થતો છે, તમારે શું છે તમારે કોઈ વા શાકભાજી રોપવા કે ક બેંકમાંથી કે પછ સગા સંબંધીઓ પરથી, નાણાંની જરૂર પડી હોય તો પૈસા લેવા પડ્યા છે?
હાલમાં તો તમે જે જણાવ્યું કે ખેતી કરવા માટે પૈસાની જરૂર પડે છે કારણ કે ખેતીમાં પૈસા ક્યાંથી નાખવાો અને કઈ રીતે નાખો એ આપડે રવ જોઈએ અને હું તો ઘણા વર્ષથી ખેતી કરવા એટલે કરતો છું અને એ આ તેમાં એટલે કે ખેતીમાં આવક. તો અમને થાય છે અને તે આવકમાં થોડી ઘણી બચેત કરીએ છીએ પરંતુ અમે એના પહેલા જે નાખવા હો ખેતીમાં. પૈસા તે અમે. પેલા જે સ્ટાર કરેલી ત જણાવ્યું કે બેંક લોન એવી બધી સેવાઓ ઉપલબ્ધ હોય જેના કારણે અમે પણ બેંક લોન લીધી હતી અને પ પહેલા જે પહેલા અમે બેંક લોન માંથી પૈસા ખેટીમાં નાખ્યા, અને અમને પેલા બે ત્રણ વર્ષમાં ખુબ એવો લાભ પ્રાપ્ત જેથી કરીને જે પણ લોન લીધી હતી તે અમારે સરભર થઇ ગયા અને ત્યાં ભરી દીધી હતી, પરંતુ અમુક વર્ષ એટલે કે બે એક વર્ષ એવા હતા કે ત્યાં અમને ખૂબ લોસ. ગયો હતો જેથી કરીને પાછી અમારે લોન લેવા પડી અને પાછી અમારા પૈસા ખેતીમાં નાખવા પડ્યા, અને હમને પણ થોડો ઘણો બોજ છે એમ તો લોન નો પરંતુ ખેતી અમને સારી થઈ રહી છે કારણ કે વાતાવરણ એવ ખુબ સારું રહ્યું છે અને અમુક અમે દવાઓ પણ અમને સારી રી સમજે છે કે કઈ દવા શાકભાજી માટે સારી છે અને બરાબર આપી છે અને જેથી કરીને તે ફળ અમને સારું મળે અને શાકભાજી પણ સારી થઈ જાય, જેથી કરીને લોન તો લેવી ખૂબ જરૂર પડે છે કારણ કે પૈસા લાવવા ક્યાંથી જેથી કરીને આવી બધી સેવાઓનો. લાભ લઈને અમે લોન લીધી હતી તમે કેવું છે એમ આ જેમ કે તમે એમ તો કેરીમાં નિર્ભર છો પરંતુ અન્ય પ્રકારની ખેતી કરો કે ના કરો એમ?
અરે અમારે ત્યાં શું છે કેરી તો અમે કરીએ જ છે પરંતુ અમારે ત્યાં ગાય પણ રાખવા આવે છે, જે અમને જેના કારણસર અ દૂર પડ છી સ ઇમ થાય છે અમારો કુટુંબ એમ તો બંને પર જ નિર્ભર છે કેરી પર અને ગાય પર એમ બંને પરજ નિર્ભર છે એટલે અમે કેરીને પેલું ગાય પણ છે અમારે ક્યાં શું છે અમે આખો વર્ષ ચાર મેવો રોપ છી તેમાંથી પણ અમનેણી સારી ઈન્કમ થાય છે, અને હાલમાં તો શું છે અમે આધુનિક યુગ ક્યા જે દિવસો વધતા ચાલે છે તેમ તેમ આધુનિક યુગ આવટો જાય છે, અને અમને જો કોઈ માર્ગદર્શન એટ કે અમને કઈ માર્ગદર્શનની જરૂર પડે તો અમે ફોનમાં ઇન્ટરનેટ ની મદદ થી કોઈ પણ માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ અને કોઈ પણ માહિતી મેળવી એના એનો ઉપયોગ અમે ખેતીમાં કરી શકીએ છીએ, અને અમે જોયું છે કે અમારા ઘરના આજુબાજુના જે ખેડૂતો છે તે પણ એવું જ કરે છે. અને અમે પણ એમને પણ એ લોકો શીખવ્યું અને અમે પણ જોયું અને બધી જ બાબત તો હોય સાચી હોતી નથી પરંતુ ઘણી એવી બાબત હોય છે જે આપણા માટે સાચ સારી હોય છે, એના કારણોસર જે આપણ ફળ કે પછી કઈ પણ ખેતી કરી હોય એમાં ઘણો સારો પાક લઈ શકીએ એટલે. ફાયદો થઈ શકે છે અને આપણે જે કઈ એવું કે કઈ પણ કર્યું હોય તે સરળતાથી એનો ઉપાય લાવી શકીએ છીએ. શું તમે ઇન્ટરનેટ ની મદદ થી કે પછી કોઈ અન્ય માધ્યમો દ્વારા તમને કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ખેતી આવી રીતના કરશો તો તમારો પાક વધશે તમને ફાયદો વધાો એવ કઈ હતું.
અમને તો એવું તો કઈ ન હતું કારણ કે અમારા ઘણા બધા દાદાઓ કે અ અન્ય પૂર્વજો તે લોકો પેલા ખેતી કરતા આવતા હતા. એટલે એમને મારા પપ્પ પપ્પાને સમજાવ્યું હતું તે જ મને પણ સમજાયે છે, હમને કે કેવી રીતે ખેતી કરવી જોઈએ અને કેવી રીતે ફળ એટલે કેવી રી બધ અનેક પ્રકારની કોઈ પણ એવી કોઈ પણ શાકભાજી ગળવી હોય તો કેવી રીતે કરું જોઈએ, એથી સલાહ તો અમને ઘર વાળા લોકો પાસે મળી જ જાય કારણ કે અમારા બધા ઘરના લોકો બધા ખેડૂત છે, અને ઘણા બધા અમારા ગામડાના લોકો પણ ખેતી પર આધારિત છે અને અમે આ બધું. પણ શાકભાજી કરીએ છીએ તેમાં અમે અમુક વેપારી ફિક્સ હોય છે ત્યાં અમને સારો ભાવ મળે છે અને ત્યાં અમને સારી ઇન્કમ પ્રાપ્ત થાય છે, અને પાકમાં થોડો ઘણું નુકસાન પણ થયો જેથી ઓછા ભાવ મળે તે પ્રમાણે પણ અમે બરાબર જોઈએ છીએ, અને તે પ્રમાણે અમે એ વેપારીને અમને સારો ભાવ આપ જેથી કરીને આપણે વેપારીઓ આપડા સગા સંંધ સંબંધ હોય ને એ લોકો માટે તો આપણને સારો ભાવ મળે છે, ને જેથી કરીને ઇન્કમ સારી પ્રાપ્ત થઈ જાય જેથી કરીને તમે આમ તો કેરી ન વધારે પૂલું કરો છો જેથી કરીને તમે વેપારીઓને તમે બરોબર. ભાવજને આપતા હશે ને એમ તમને જે પ્રમાણે થતું હોય ભાવ બરાબર તે પ્રમાણે આપતા હશે ને?
હા અમે તો એમ ખેતી જ કરીએ છીએ, અને ખેતીમાં અમારો મેન પાક તો તમે મેં તમને જણાવ્યું કેમ કેરી જ છે અને કેરીનો જે અ પાક થાય છે તે પહેલા તો અમે ઉતારીએ છીએ અને અમે જરૂરી જે માર્કેટ છે અમારે અહીંયા ત્યાં લઈ જઈએ છીએ અમે જે માર્કેટમાં જઈએ છીએ ત્યાં. બીજા નોર્મલ માર્ટ કરતા માર્કેટ કરતા એ માર્કેટ અલગ છે, કારણ કે ત્યાં શું છે કે જે કેરી આપણે પાડીએ છીએ તેની જે હરાજી કરવામાં આવે છે, તેના માટે અમે પહેલા તો સારી રીતે કેરી કેરીને પાડીએ છીએ અને જરા પણ એમાં નુકસાન થવા ડેટા ના પાડતી વખતે અને મને માર્કેટ માં લઈ જઈ છીએ માર્કેટ બીજી માર્કેટમાં શું છે એમ જ ડાયરેક્ટ લઈ લેતા હોય છે, અને ભાવ આપી દેતા હોય છે પરંતુ અમે જે માર્કેટમાં લઈ જઈ છીએ ત્યાં શું છે કે પાંચ છો વેપારીઓ દ્વારા રજી કરવામાં આવે છે, અને જે પણ જેને પણ કેરી ગમે અને જે પણ વ્યક્તિ સારો એવો ભાવ બોલે તે વ્યક્તિ અમારી. કેરી લઈ છે અને અમને સારા એવા નાણાં આપે છે, અને એ માર્કેટ પર અમને એટલો વિશ્વાસ બેસી ગયો છે કારણ કે અમારા જે દાદા હતા એમના પણ જે પિતાશ્રી હતા તેઓ પણ ત્યાં જ કેરી વેચતા હતા, અને એ લોકોને પણ વિશ્વાસ હતો અને ત્યાંના વેપારીઓ પણ અમને સારી રીતે ઓળખી ગયા છે એટલે અમે જયારે જવાનું હોય કે કેરીયર ના આવતા છે એમ કહેવા માટે ત્યારે પણ એ લોકો અમને ફોન કરીને કે બીજા કોઈ માધ્યમ થી અમને માર્ગદર્શન આપીને કે આ ભાવ સારો છે તમે હમણાં લઈ આવો, એમ કરીને માર્ગદર્શન આપે છે અને એ લોકોનો અનુભવ સારો એવો હોય છે એટલે અમને જો ખેતીમાં કોઈ એમ પ્રોબ્લમ હોય. કારણ કોઈ વાર નાણાં ની પણ જરૂર પડે તો અમને જરા કે બેંક નહી લઈ સકાય આ લોન નહી લઈ શકાય એવું હોય તો અમે જે વેપારી હોય છે, એમને જણાવીએ તો એ લોકો પણ અમને સારા એવા પૈસા આપે છે અમને ખેતી કરવાવા માટે કારણ કે અમે એમની પાસે જ દર વર્ષે કેરી લઈ જયા છીએ. એટલે એમને પણ અમારી પર વિશ્વાસ છે, અને આ બાબત ખુબ જ સારી કેહેવાય અને કોઈ પર એવું હોતું નથી કે તમને ફાયદો જ થાય અમને ખેતીમાં કેટલીક વાર નુકસાન પણ થયું છે, પરંતુ અમે નુકસાન સહન કરી લઈએ છીએ તમને શું છે તમે જે પૈસા માંગો છો કોઈ વાર વેપારીઓ. માંગો છો અને તમને શું નુકસાન થયું છે કોઈ વાર?
હા નુકસાન તો આમ તો થયું જ છે અને વેપારીઓ પા વેપારીઓ પણ સારા એ લોકો સંબંધ છે, કે જે અમને પૈસા સારા પૂરા પાડે છે અને તમને એજ છે કે તમે એટલે કેરી તો બરાબર થ તર થઈ જાય પરંતુ કેરી પાડવાનો ખર્ચ. અને અહી ઠીક ત્યાં મા સુધી લઈ જવા. ખર્ચ એ તમે ક્યા રીતે કરો છો પછી મજૂરો કરતા હશો ને તમે કે પછી તમે જ કરો છો એમ?
તો અમે જ કરીએ છીએ એમ તો એટલે એ સારી બાબત છે અને ખેડતમાં શું છે, અમે એક વાર અમને શું થયું હતું કે અમે જે નદી નહેરમાંથી પાણી મૂકીએ છી ત્યાં પાણીની અછત આવી હતી અને સરકાર દ્વારા પાણી છોડવામાં આવ્યું જ નહી હતું તો ત્યારે શું થયું કે અમારી જે ખેતી હતી તે પૂરેપૂરી સુકાઈ ગઈ હતી, અને જે અમારે તે ટાઈમ એવો હતો કે ત્યારે અમારે કલમ હતી તેમાં પાણી મુકવા જ પડે એવું હતું, અને જો પાણીની અછત થઈ તો અમે ઘણી બધી મુશ્કેલી મુકાઈ જઈ એવું હતું તો અમે શું કર્યું કે જે અમારા ગામના જે મેન. માણસો હોય છે તેમને અમે જણાવ્યું એ લોકોએ અમને માર્ગદર્શન આપ્યું, અને પાણીને ગમે તેમ કરીને અમારે જે મોટર બહર કરાવીને પણ ગમે તેમ અમને પાણીની સુવિધા કરાવી આપી અને અમે એ બાબત અંગે ખુબ જ ખુશ થયા એ લોકોને કરી આપી એ બદલ અમે. એ લોકો આભાર પણ માનીએ છી શું તમારી બાજુ કોઈ વાર પાણીની અછત થાય છે?
હા અમુક વાર થતી હોય છે કારણ કે તમે કીધું જણાવ પ્રમાણે નહેર માંથી બરાબર પાણી છોડતા નથી, અને નહેરોમાં એટલે કે ડેમ માંથી જે પાણી છોડવા માટે નહેરોમાં બરાબર પહોંચે છે જે લોકો જોતા નથી એ લોકો જોવાનું કાર કાર્ય છે સરકાર નો કારણ કે બધી જગ્યાએ બધા લોકોને. પાણી મળી રહ્યું હોય એ ખુબ જરૂરી છે ને ભાઈ.
હા તમારી વાત એકદમ સાચી છે, મને પણ આ તમારી તમારી સાથે જે ખેતીની વાત કરી એ વાત કરીને ખુબ જ આનંદ થયો અને તમે જે જણાવ્યું તે માર્ગદર્શન આપ્યું તે પણ અમે આગળ જતા ખેતી કરશું તો અમે પણ ઉતારશું. શું તમને પણ અમારા પરથી કઈ શીખવા માટે મળ્યું?
હા તમે કીધું કે તમે ખેતી એ સારી રીતે કરો છો, અને હું પણ એવી રીતે કર તમે પણ આમ મેં તમને જણાવ્યું તે પ્રમાણે કરશો સારી રીતે. સમજશો એટલા સારી. કેરી થશે.
હા ચાલો મળીએે.
હા ચાલો.